હલો.
હા, હલો.
હા, નમસ્કાર. હલો, આવાજ એતોય તમારા જન હા, અવાજ આવે છે. હા. આ તમારે આવે છે શું? કેમ છો?
મજામાં મજા, હ મજા!
હલો. હા, મજામાં છું હું પણ. અ હું મને હું પણ મજામાં છું આ આજે મને લાગ્યું કે આપની ઇન્ડોર ગેમ અને આઉટ આઉટડોર ગેમ વિશે વાત કરવા જોઈએ, જોઈએ આજકાલ બા બાળકો માટેમાં. મોટા ભાગે મોબાઈલમાં જે વ્યસ્તો રહે ને.
હા, એકદમ સાચી વાત છે. પહેલાના સમયે બાળકો ના રોજ બહાર રમતા હતા. હવે તો ક્રિકેટ, ખોખો, કબડ્ડી કર કરતા હતા. કરતા મોટા થકા બાળકો ન ઓછો થઈ ગયા.
હા, ઈન્ડોર ગેમ પણ એટલા જ મહત્વના છે ને. કે જેમ કે ચેસ કેરમ, લુડો, પજલ, સુટુકુ કાર્ડ ગેમ્સ, જેમ મગજોને તેજ બનાવે છે.
હમ, હા. ખાસ કરીને ચેસ થી વિચાર શક્તિ વધે છે. નિર્ણય લેવાની ક્ષમતાના પણ મજબૂત બને છે.
હા, અને અનેક કેરમ રમવાથી ધ્યાન. પણ એકાગ્રતા અને ધીરજ આવે છે ને.
હા. ધીરજ આવે છે, લુડો રમતા બાળકો ના નિયમ. અ, પાલન કરતા શીખે છે. હા. હાર-જીત બને શીખવાના આદત પડે છે.
હા, સાચી વાત છે એકદમ. આજકાલ માતા-પિતા પણ બાળકો સાથે ઈડોર ડોર ગેમ રમે છે, તો પરિ પરિવારમાં પ્રવેશ વધે છે ને.
હમ. હા, સાથે બેસીને રમવાથી મોબાઈલ ના ઉપયોગ ઓછો થાય છે, પણ આઉટડોર ગેમ.
પણ આઉટડોર ગેમ્સનું મહત્ત્વ તો ખૂબ જ મોટું છે ને.
હા, તો સાચી વાત છે, બિલકુલ ક્રિકેટ. ફુટબોલ, વોલીબોલ કબડ્ડી, ખોખો, બેડમિંન્ટન, રિંગન, સાઈક્લિંગ જેવા ગેમથી શરીર મજબૂત બને છે.
હ, રોજ એક કલાક બહાર રમવાથી શરીર ને સારો વ્યાયામ મળે છે ને.
હા, હૃદય મજબૂત રહે. હાડકુ મજબૂત બને, મસલ વિકાસ પામે અને સ્ટેમિના વધે.
હા, બહાર હા. અને કેમ છે? હા, અને કેમ છે? બહાર રમવાથી ને સૂર્યપ્રકાશ મળે છે. અ જેથી-જેથી વિટામિન ડી પણ મળે છે ને.
હા, આજકાલ બા ઘણા બધા બાળકોને વિટામિન ડી ની અ. ન હોય એ લોકો ઘરમાં રહે છે.
હા, અને બહાર રમવાથી દોસ્તી પણ મજબૂત બને છે.
હા, ટીમવર્ક, લીડરશીપ અને સહયોગ કરવાની ભાષા. આવે છે.
અ. કબડ્ડી અને ખોખો આપની પરંપરાગત રમ રમતો છે ને. તો આ રમતો પણ બાળકોએ શીખવી જોય છે.
હા કબડ્ડી સરસ ગ. ખેલ છે અને. આ ગેમ થી શરીર ફૂર્તીલો બને છે અને. ખર્ચે પણ ખૂબ ઓછો હશે આ ખેલના ખર્ચો માટે. કછ ના કરી શકે હેના.
હા અને. એ ક્રિકેટ રમવાથી અનુશાસન અને ધીરજ શીખવામાં બી મળે છે.
હા સ. સાચી વાત હા ભાઈ ધીરજ તો આજકાલ બાળકો ના મળતી નથી. અને ફૂટબોલ ફૂટબોલ રમવાથી ફાસ્ટ. ફાસ્ટ નિર્ણય ઘેનાથી આદત પડે છે ફૂટબોલમાં. એકદમ ફાસ્ટ ફાસ્ટ નિર્ણય લેવાયો તે.
હા તે ફાસ્ટ ફાસ્ટ નિર્ણય લેવાય એટલા માટે અને કેમ છે. એ બેડમિન્ટનથી ને હા તો અને આ આખરે ને. એનું કોઓર્ડિનેશન ખુબ સારું થાય છે.
હા બ બોડી ના કોર્ડિનેશન થાય તારે બેડમિન્ટન ખેલાય શકે. અને આમાં આખા. શટલકોક ઉપર હાથમાં બેડમિન્ટન આના. જ અ જ જગ શટલ ફક. વહ પે ઘુમાય પડે તો હાથ. બોડી એન્સરને ચોક્કસ કોર્ડિનેશન આપવું પડે પછી. સાયકલ અ પછી સાયકલ ચાલવાથી પણ ખુબ ફાયદો થાય.
હા ના ખુબ ફાયદો છે સાયકલ ચલાવા. હ અને કેમ છે એક વાત મને નોટ કરી હોય. તો જેમ બાળકો નિયમિત રમવા જાય છે ને. તો એ વધારે ખુશ રહે છે. ખુબ જ ખુશી રહે છે તને.
એમ છે તોને સરસ સરસ જોઈ ને સરસ. હ કારણ કે એ રમવાવાથી તનાવ ઓછે થાય ને. મન પ્રસન્ન રાય તો બાલક નિયમિત અ. ખુશ રહ એ માટે.
હા એની કરતા તે હા એની કરતાં તે બઠા પ્રસન્ન રહે છે ને એટલે. તેનું મૂડ પણ હેપી એકદમ ખુશ રહે છે અને કેમ છે ડો. ડૉક્ટર પણ કહે છે કે રોજ શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે એમ. તો એટલા માટે કરે છે.
હા હા ડોક્ટર ડોક્ટર સરસ કહે છે. અ નાના બાળકો માટે ના. એ એમ શિક્ષણનો નો ભાગ છે.
હા અને હા એ શિક્ષણનો ભાગ છે અને કેમ છે શાળાઓમાં શાળાઓમાં પણ સ્પોર્ટ ડે યોગા રનિંગ કબડ્ડી ખોખો રિલેરેસ જેવી સ્પર્ધાઓ થ તી જોઈએ
હમ હમ અછ બાળકોના આત્મવિશ્વાસ છે ને આ સ્પોર્ટમાં બાલકો ના આત્મવિશ્વાસ વધી જાય એના બાળકો નિર્ણય ક્ષમતા બી વધી જાય તો સસ સરસ વાત છે
હા સરસ વાત છે અને જીતવા કરતા ના ભાગ લેવો વધારે મહત્વનું છે કારણ એક એક અલગ જ પ્રાઉડ ઓફ થાય છે આપને તેમને
હા હા હાર મળે તો નિરાશ નહી થઓ હા અને હાર મળે ને નિરાશ નથ થવું અને જીત મળે તો અભિમાન ના કરું અ આ પણ ગેમ શીખવાડે છે આ બધ બધી બાતે ગેમ શીખવાડી છે
ખરી વાત છે બહ સરસ છે અને ઇન્ડોર ઇન્ડોર ગેમ ત ન મગજ બ અ મજબૂત બને છે અને આઉટડોર ગેમથી શરીર પણ ના થાય છે
હા યે બ યે એ યે બને ને બ સંતુલન જરૂરી છે બને ચોક્સ અ અ જરૂરી છે આ શરીરનો શરીર ના મજબૂતી મજબૂતી મહત્વની વાત છે હા અને આપના બોઈ ના સંતુલન જરૂર એ દોનો
હા અને આપના માતા પિતા એ બાલ આપણ ને આપણા માતા પિતા એ બાળકોને ફક્ત અભ્યાસ માટે દબાણ નહીં ન આપ પાવું જોઈએ
હા અભ્યાસ સાથે રોજ જોડે સમય રમવા માટે આપવી જોઈએ
હા અને કેમ છે એ મોબાઈલ અને ટીવી નો સમય ઓછો કરીને ગેમ્સ માટે સમય પાળવો જોઈએ તો સારું છે ને
હા સારું છે હા ભાઈ વિકેટમાં તો કે પરિવાર સાથે ફાર્મમાં જાયને ક્રિકેટ બેડમિન્ટન અથવા હ ફક્ત ના
ચાલવા જઈ છેકે હા અને કેમ છે ઘરમાં પણ અ સાંજે ચેસ કેરમ કે પંજલ રમાઈ શકે એવા બઉ કેમ છે રમાઈ શકે
હા રમાઈ શકે આ રીતે પરિવાર ના પ્રેમ પણ વધે છે અને બાલ ના સાર્વજનિક વિકાસ પણ થાય છે
વિકાસ પણનું હોય છે બરાબર છે સરસ વાત તમે નાના હતા ત્યારે અ કયા ગેમ વધારે રમ્યા
આહું હું નાના છે ત્યારે ખોખો કબડ્ડી અને સાત ખાળી ખૂબ રમતી અર સાજે ઘર બોલવા આવે ત્યાં સુધી રમવું ચાલતું તુ
અ હુ પન કેરમ અને ચેસ રમતી રમ અ તેનાથી રમ રજામાં બ બધા ભાઈ બ બહીન સાથે ખુબ આનંદ આવતો ને. એટલે બઠા રમતા હતા અમે.
હા સર એના સમય ના મજા કશ. કૈસા મ નથી એ. એ સમય જેની મજા કશામાં નથી. આજના બાળકો નો પણ એ અનુભવ કરવાય
જોઈ છે અને બિલકુલ. બિલકુલ ગેમ ફક્ત મનોરંજન નથી તો પણ અ જીવનના ઘણા ગુણ અ શીખવાડે છે.
હા આ સ અનુશાસન અ સંયમ નું મહત્વ, ધીરજ, મિત્રતા. સહયોગ આત્મવિશ્વાસ. બધું ગેમથી શીખવાના મળે છે.
હા અને ચાલો નક્કી કરીએ કે આપન ઘરના બાળકોને રોજ. છામાં ઓછા એક કલાક રમવા પ્રોત્સાહન આપીશું.
હમ હા જરૂર સ્વસ્થ શરીર. અ તેજ મગજ અન ખુશ જીવન માટે ઇન્ડોર અ ટોર બંને કેમ જરૂરી છે.
હા ખૂબ સરસ વાત થઈ આજે.
હમ હા મને ભી ખુબ આનંદ થયો. ફરી મીળશે અને બીજા વિષય પર બાત અ કરું છું.
હા જરૂર આવજો હઉ હઉ
હ આવજો હા રાખજો હા ધન્યવાદ.